હલો
હેલો કેમ છો
હલો
હેલો અવાજ આવે છે
હા આવે છે તમે
હા બસ હું પણ મજામાં
આ ના તમે જોવો કેટલો અભ બદલી ગયો છે
હા સમય ન તો બહુ મહત્ત્વ છે
સારી વાત કઈ
સમય ન સમય ન તો આપણા જીવન મે બહુ મહત્વ છે
સારી વાત કહીએ
હમ કેમ કે આપે સમય ન મે અ કદર ના કર તો ફર સમમે આપણી કદર ના કરીએ
સારી વાત કઈ સારી વાત તમે તો જીવનની સાચી મૂડી છે જે માનસ સમય ની કદર કરે છે જીવનમાં જરૂર સફળ થાય છે તમે કોઈની રાહ જોતો નથી આ એ આપને પલે ગરીબ હોય કે અમીર હોય નાનો હોય કે મોટો હોય બધા બધાને દિવસ ના ચોવીસ કલાક જેમ મળે છે ને ફરક એ વાત નો છે કે કોઈ એ સમય નો ઉપયોગ કર તો અને વ્યર્થ ગુમાવી દે છે
સાચી વાત અને સમય ભગવાન નો આપેલોું બહુ અમુલ અમૂલ અ ભેટ છે આપણી દુનિયામાં પૈસા સંપત્તિ મિત્રો અને બીજી ઘણી વસ્તુ ફરીથી મળી જાય શકે પણ એક વાર તો સમય ક્યારે પાછો આવતો નથી એટલે જ ક કહવા કહાવત હોય છે કે સમય સોનાથી પણ વધારે કિંમતી છે એને માટે આપણે સમય ન બહુ અ સદ ઉપયોગ કરવો જોઈએ
સાચી વાત કઈ વિદ્યાર્થી જીવનમાં તો સમય નું એટલું બઉ મહત્વ ખુબ વધારે મ છે જો વિદાર્થી રોજ થોડો થોડો અભ્યાસ કરે તો અને પરીક્ષા સમય ને તેમને તકલીફ પડતી નથી પણજે વિદારથી છે એ છેલ્લે સમય સુધી સુધી રાહ જો હોય છે છે ને તનાવ અનુભવ કરે છે અને સારું પરવાર પરિણામ મળશો
આ વાત સારી કઈ વિદ્યાર્થી માટે સમય નું મહત્વ ખુબ વધારે છે જો પરીક્ષા રોજ સમય અવસર અભ્યાસ કરે ને તો પરીક્ષા સમયે એમને ડર લાગતો નથી જે વિદ્યાર્થી આળસ કરે છે અને કામને કાલ પર છોડે છે તો પછી મુશ્કેલીમાં મુકાય છે અને સમય આપનો અનુશાસન શીખવાડે છે. સમયસર ઉઠવું સમયસર સુવાનુ જવ સમયસર કામ પૂરું કરવાવા અને સમયસર આરામ કરવો આ સારી આદતો જીવનને સફળ બનાવે છે.
સારી વાત કહીએ આપણે સવારે ભેગું વેલુ ઉઠવું પડે. અભ્યાસ કરવો અને માતા પિતા ની મદદ કરવી અને સમયસર તું જાઓ ને અને સારી આજ તો મેં જીવન મેં સુંદર બનાવે છે.
સાચી વાત કઈ અને દરેક દરેક માણસને દિવસના ચોવીસ કલાક સમાન મળે છે કોઈ માણસ આ સમયનો યોગ્ય ઉપયોગ કરીએ જીવનમાં મોટી સફળતા મળે છે જયારે કોઈ સમય બગાડીને પછી પસ્તાવે છે આથી સમયનો સદઉપયોગ કરવો ખૂબ જરૂરી છે કે સમય નતા આપે પણ બધા કામ કરીશ તો બાળ અ પછી આપણે પસ્તાવાની જરૂરત ના હોય છે
સારી વાત કઈ તમને આપણે જોવ સમય તો આપણે વેપાર જોવ નોકરી જોવને ખેતીને ઉદ્યોગો વિજ્ઞાનને અને રમત ગમત દરેક ક્ષેત્રમાં સમય નું ખુબ બહુ મહત્વ છે. અને ટ્રેન ને બસ ને અને વિમાન અને ઓફિસ પણ તેને અનુસાર ચાલે છે. જો સમયનું પાલન ન થાય તો ઘણી તકલીફો ઊભી થાય.
સાચી વાત ને એ કહાવત છે આજનું કામ કાલ પર નહી. નહી અને કામ કાલ નુ કામ પરશો પર નહી. આ કહાવત આપને શીખવાડે છે કે કામ સમય પર પૂરું કરવું જોઈએ. નહી તો પાછે આપણ પસ્તાવવું પડે છે. હેલો
ક કઈ તમને
અવાજ આવે છે?
હા આવે છે સારી વાત કહી તમને આજના યુગમાં તો મોબાઈલને અને સોશિયલ મીડિયા નો ઉપયોગ જરૂરી છે. પણ એનો અતિરિક્ત સમય નો બગાડ કરે છે એટલે મે રોજ થોડ સમય વાચવા યોગ કરવોને કસરત કરવીને પરિવાર સાથે સમય પસાર કરવો જોઈએ.
સાચી વાત અને ઇતિહાસ ઇતિહાસમાં જે મહાન વ્યક્તિ થતા છે. તેઓનો સમયનું મહત્ત્વ સમજયુ હતું. એમને દર એક મિનટોનો સદઉપયોગ કર્યો એટલે એ તો મહાન બન્યા. નથી એ મહાન બન્યા અને આજ એની જીવનની ગાથા આપણે પડો અને આપણા બાળકોને પડીને સુનાવી શકી
સારી વાત કઈ તમને જોનું તમે આ ને ક્યારે પણ પાછો મળતો નથી એટલે દર એક મિનટને અમૂલ્ય સમજીને જીવવું જોઈએ આજે કરેલું સારું કામ આવતી કાલ કાળનું ઉજ્જવલ ભવિષ્ય બનાવે છે અને એટલું કઈ છે કે સમય નો આદર કર કરનાર ને સમય પણ આદર આપે છે હાલત છોડો ને મહેનત કરો અને એક સન નો સદઉપયોગ કરો આપડે તો હોય જ કઈ જ ને હવે આપને જોઈએ કે તમે આપના રો રોજિંદા જીવન માં કેવી રીતે અસર કરે છે સવારે વેરાછર ઉઠનાર વ્યક્તિઓને આખો જે દિવસ સારા રીતે પચાર થાય છે તે સમવેસર પોતાનું કામ પૂરી કરે છે સ્વસ્થ રહે છે ને અને જીવનમાં પ્રગતિ કરે છે ને દુરી પણ જો તો જે માણસ હાલ જ કરે છે અને સમય નો બગાડ કરે છે તે ઘણી વાર પછી પસ્તાય છે
સાચી વાત અને સમય નદીમાં બેહેતા પાણી જેવું હોય છે જો રીતે નદીનું પાણી પોછું નથી આવતું પાછો નથી આવતું એ જ રીતે ગયેલોું સમય પણ અ ક્યારે પાછો આવતો નથી હ એટલે આજે હા આજમાં મોબાઈલ અને સોશિલ મીડિયાના જમાનામાં ઘણા લોકો ઘંટાઓ સુધી મોબાઈલમાં સમય બગાડે છે જો એ સમય અભ્યાસ વાચન યોગ કસરત અથવા નવું શીખવામાં વાપરીએ ને તો જીવનમાં ખુશ આગળું બધી શકાય શકે
સારી વાત કહી તમને આપણે જોવ નહી આપણા માતા પ માતા પિતા સવારે થી સાજ સુધી મહેનત કરે છે તેવું સમયસર કામ પર જાય છે પરિવાર ની સંભાળ રાખે છે અને આપણા માટે મહેનત કરે છે ને આપણે પણ તેમના સમય નો આદર કરવો જોઈએ અને તેમને મદદ કરવી જોઈએ ને આપણે વિદ્યાર્થી માટે સમમે ને સફળતાની ઈચ્છા આવી છે રોજ થોડો સમય વાંછન લેકન પુનરાવર્તન માટે રાખશો તો પરીક્ષા સરલ લાગશે ને છેલ્લે દિવસે બધું યાદ કરવાની આદત સારી નથી નથી આતો બિલકુલ ખરાબ આદત છે
સાચી વાત ઓ તો હઈશ ને જે વિદ્યાર્થી માટે સમય મહત્ત્વ ખૂબ વધારે છે જો એ અમુક અમુક વિદ્યાર્થી હોય છે જો રોજ સવારે અભ્યાસ ના કરતા ત પરીક્ષા સમય એમને ડર લાગે લાગતો અ અને જો રોજ રોજ સમય સર અભ્યાસ કરીેને તો પરીક્ષા સમયે એમને ડર લાગતો નથી ને જો વિદ્યાર્થી આલસ કરે છે ને અને કામ પર છોડે છે તો પછી મુશ્કેલમાં મુકાઈ જાય છે અને ટમ ટાઈમ રીતે એને અભ્યાસ કરવો બી બહુ જરૂરી છે
સારી વાત કહી આપે તમે તો આપને શીખવાડે છે કે જીવન જીવનમાં દરેક કામની એક યોગ્ય ઘડી હોય છે બીજ વાવના નો સમય હોય ખેતી કરવાનો સમય હોય અભ્યાસ કરવાનો સમય હોય અને આરામ કરવાનો સમય પણ હોય જે વ્યક્તિ આ સમય ચક્ર ને સમજે છે તે જીવનમાં વધારે સફળ બને છે અને આપને માન વ્યક્ત ્યતિઓને ક્યારે પણ સમય બગાડતા નતા. તેઓ દર એક તણ નો ઉપયોગ નવું શીખવા. ને અને સમાજ સમાજની સેવા કરવા. અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે કરતા હતા. એટલે આજે દુનિયાભરમાં તેમનું. નામ સન્માન થી લેવાય છે.
સાચી વાત.
ને આપણે પણ સમય નું આયોજન કરવું જોઈએ. દિવસ નું નાનું સમય પત્રક બનાવીને કામ કરશુ. તો કોઈ પણ કામ અધૂરું નહી હોય છે.
સાચી વાત અને સમય સમયની કદર કરતા વ્યક્તિ સફળતા જરૂર મળે છે. સમય નો આદર કરશો તો સમય આપણો આદર કરશે.
સારી વા સારી વા.